હેલો
હેલો કેમ છો
હા મજામાં તમે કેમ છો.
બસ જો મજામાં. આપડો આજનો ટોપિક છે ઇમ્પોર્ટન્ટ ઓફ એજ્યુકેશન.
હા બોલો
હમ એટલે એજ્યુકેશન નું શું કેટલું મહત્વ છે એ આજે એ એ એજ્યુકેટેડ વ્યક્તિ અને સમાજ બંને માટે એની શું જરૂરિયાત છે
હા આ તો જરૂરી છે નોકરી જ મળે છે આવું જ નથી ને શિક્ષ શિક્ષણ જે આપની નનપણ હોય છે
હમ
ભનવાનું તો જરૂરી જ છે શિક્ષક માં તો
હા આજે આજના યુગમાં સમય પ્રમાણે એજ્યુકેશન વગર કઈ છે જ નહી
શિક્ષણ આપે આ માનવના જીવનનો સૌથી મોટો ભજનો છે દન ચોરી થઈ શકે પણ જ્ઞાન ચોરી કરી શક્યું નથી ને.
હમ. એટલે એજ્યુકેશન ટૂંકમાં આપડી એમ જે સમાજમાં રહી છે એ એના માટે અને વ્યક્તિ માટે બંને માટે જરૂરી છે. કેમકે એજ્યુકેશન વગર જો એજ્યુકેશન હશે તો જ્ઞાન અને કોઈ પણમ કોઈ ક્ષમતા કે રોજગારી વાળા માર્ગને ખોલે છે એમ એજ્યુકેશન.
હા શિક્ષિત વ્યક્તિ પોતાના બાળકોને સારા સંસ્કાર આપે છે સ્વાસ્થ સ્વચ્છતા અને સમાજ ની જવાબદારી સમજે છે.
ટૂંકમાં એમ શિક્ષણ સમાજને વિકસિત અને સક્ષમ બનાવે છે.
હા તો સાચું કીધું તમે મહિલાઓ માટે તો જરૂરી છે શિક્ષણ મહિલા આખા પરિવાર ને શિક્ષિત બનાવે છે.
હમ
સારું શિક્ષણ મેળવા માટે શું કરવું જોઈએ.
આપડે બાળકોને નિયમિત સ્કૂલે મોકલીએ. ઘરમાં વાંચન નો પ્રોત્સાહન આપીએ.
એ છે.
હમ્મ, અને અ શું છે કે, સ્ત્રી શિક્ષણ એક ખાસ પ્રાથમિકતા આપે, અને સરકારી યોજના વિશે જાણે, તો એ હારું છે એમ.
હા તો સાચું જ કીધું તમે.
હમ
હા એટલે જ શિક્ષણ ન ફક્ત વ્યક્તિસ માટે ના મહત્વનું રહેતું ને
હ આ શું જ છે કે સ્કૂલો છે શિક્ષકો સાથે જોડાઈને આપણે સહાય કરીએ તો શિક્ષણ માટે એમ સમાજ સામાજિક રીતે આપણે જાગૃત કરવું જરૂરી છે.
હા તો છેજ, આ તો અભ્યાસ કરવાથી પણ થાય છે.
હમ્મ
અને શિક્ષણ થી શું છે કે, વિચાર શક્તિ છે, નૈતિકતા નિર્ણય કરવાની એક એક ક્ષમતા નો વિકાસ થાય છે, આત્મવિશ્વાસ વધે છે એમ. બીજું છે તો કે, રોજગારીને આવકમાં ઈ સારા અભ્યાસ તરીકે આપ પને એક નોકરીની શક્યતાઓ વધે છે. રોજગાર થાય છે, બે રોજગારી ઘટે છે.
તો કરવું જોઈએ, સારું શિક્ષણ થી વિધાર્થ અ નિર્ભર બન્યું છે, પોતેને નિર્ણય સોના સ્વતા લઈ શકીએ. એ કે છે બીઝા પર ડિપેન્ડ ન રહેવું પડીએ.
હમ્મ
અત્યારે તો કેવો ટ્રેન્ડ છે, કે બધા ફોરેન કલ્ચર વધારે પ્રિફર કરે છે. ફોરેન સ્ટડી વધારે પ્રેફર કરે છે, તો એના માટે તો એજ્યુકેશન તો બહુ જ જરૂરી છે.
જરૂરી છે, હા તો છે નવું કઈ પાણી મળે છે. તમે બધું ક્કલાસ કરી શકી્યો છો. ક્લાસમાં પણ બઉ બી ઓફર મને આવે છે. તમે ગ્રાફિક ડિઝાઇન કરી શકીએ, તમે જો સ્કૂલે જ તો તમે તે એકોડિસ મજમાતે જોઈતું તો બઉ ક્લાસ કરે છે, ગ્રાફિક્સ ડિઝઇનમાં પણ બઉ ફાયદો છે.
હમ્મ
મેન શું છે કે એજ્યુકેશ સન જો, આ શિક્ષણ આહા હા ઇ
સમય બગાડવા માટે નહી. આજકાલ ઘણા બાલકો અભ્યાસ કરતા, મોબાઈલ વધારે સમય પસાર કરીએે છીયે.
હમ્મ
શિક્ષિત નાગરિક દેશની પ્રગતિ કરે છે, વૈજ્ઞાનિક, ડોક્ટર, શિક્ષક. અને એન્જિનિયરિંગ બનીને સમાનની સેવા કરે છે, એટલે શિક્ષણ ફક્ત વ્યક્તિ માટે નહીં, પણ દેશ માટે પણ જરૂરી છે.
હા, દેશ માટે પણ જરૂરી છે.
શિક્ષણથી શું છે, આત્મવિશ્વાસ વધે છે, એમનો પ્રકાશ છે ચાલે છે જીવનનો. અમે શિક્ષણ આપનાયે, બીજાને પણ શિક્ષિત બનાવવાની પ્રેરણા આપવું જોઈએ.
હમ્મ આમા શું છે કે શિક્ષિત નાગરિકો છે ને, સમાજને સકારાત્મક રીતે એ બદલાવે છે.
હા ઘમંડ પણ ના હોવું જોઈએ, હવે શું કરે છે મે એટલું ઘનવું જોએ મે એું શીખ્યું છું તો મેં તો બીજાની નકર કર આ ના કરવું જોઈએ બીજા ન સન્માન કરવું જોઈએ એ ઘમન ના હોવું જોઈએ તમે હમ ભનો કે ના ભનો અને બીજા ન પણ સન્માન કરવું જોઈએ કોની મજબૂરી હોય છે કે એ સ્કૂલમાં નઈ જઈ શકીએ તો શીખેલ હા, પણ સીખેલ વ્યક્તિ એક બીજાની ન નહ ના તો નેપટોપ ન આપવું જોઈએ, હું પણ આજ કરું છું. ને આપની પાસે જ્ઞાન છે, ને તો બીજા નેઇ પણ આપીએે. એટલું તો કરી શકે ભગવાનને જો આપ ને જો બુદ્ધિ દઈએ છે, તો બીજાને તો પર હમ્મ, બધાને તો સરખી ના આપે ને ભગવાન.
હમ અને શું છે કે ગુજરાતમાં સર તર યોજના અને પ્રવૃતિઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ વધારવા ડ્રોપ આઉટ ઘટાડવાવામાં પ્રયત્ન થાય છે
આ તો સારું છે આ તો કરવું જ જોઈએ
હમ હમ
આ કરવાથી તો સારું જ છે
હમ
હ હ
અને ઘરમાં થોડુંક એટમોસફિયર એવું હોય તો બાળકોને પણ
હ
શિક્ષણ માટે એમ કે એક પ્રોત્સાહન મળે છે
હા શિક્ષાથીધ છે એક દ સારું થાય છે હું છે ઘર પરિવાર ચલાવી શકી હજ ઘરમાં જો કોઈ બનવેલું ના હોય તો આજ ના બાળકોને તો ઘણ
હમ
મને બરા ક કર ના નકો પનગો હાવવે દ જો લોકો તો સ્કૂલ માં ના જયેલા પણ એમના છોકરાને જો સ્કૂલમાં નાે તો એમને કો એમને જોડી જોડીશ ને પુસ્તક વાચી ન તો એને બઉ શીખવા મળે છે આ લોકો પણ શીખી જાય છે
હમ
અને શું છે કે શિક્ષણ ના કારણે સમાજમાં અંધશ્રદ્ધા જ્ઞ ના ના ગરીબી એ પણ ઘટે છે ને
હા સાચું કીધું તમે
એ ઘટે છે શિક્ષિત લોકો દેશના વિકાસ માં મદદ કરે છે પછી સારી નોકરી મેળવવામાં કામ આવે છે
બિલકુલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું હતું શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો શ એટલે શિક્ષણ ફક્ત વ્યક્તિ વ્યક્તિ માટે જ નહી પણ દેશ માટે પણ જરૂરી છે શિક્ષિત નાગરી દેશની પ્રગતિ કરી છે વૈજ્ઞાનિક ડોક્ટર કરીને બ સમાજ ની સેવા કરીએ છ છે
હમ
હ હમ
એટલે શિક્ષણ માનવ જીવન નો આધાર છે એમ શિક્ષણથી માણસને ઘણું બધું ફાયદો છે
એમાં ઘણો બધો ફાયદો છે એનો લાભ લે તો સારો છે
હમ
હમ હમ
સ્ત્રી શિક્ષણ તો બહુ જ જરૂરી છે.
હા શિક્ષણ હ ના જીવન બડક તાર ઉ જો એજ સાચું શિક્ષણ છે અનુભવ પણ મોટો શિક્ષણ છે નિયમિત અભ્યાસ સારા પુસ્તકો વાંચવો શિક્ષણ નો આધાર કરવો અને રોજ કશું નવું શીખવાની આદત પડવી જોઈએ.
હમ્મ.
હમ્મ. .
એટલે જ કે છે ને કે શિક્ષણ માણસને સાચા અર્થમાં માનવી બનાવે છે.
આ તો છે જ. શિક્ વ્યક્તિ શું છે પોતાના બાળકોને સારા સંસ્કાર આપે છે સ્વાસ્થ્ય, સ્વચ્છતા. અને સમાજની જવાબદારી સમજે છે.
હમ્મ.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
શિક્ષણ થી જ આપણને જ્ઞાન, સમજ ને સારા વિ બચારો આવે છે અને માણસ શિક્ષિત હમ અને શિક્ષિત માણસ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે.
હા તો તને સારું કીધું હા તો કરવું જોઈએ. હા બાકી તો છોકરાઓને પણ કરવું જોઈએ.
હમ્મ.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
એટલે શિક્ષણ થી દેશ અને સમાજ બંને આગળ વધે છે.
હા બંને આગળ વધે છે તો તમે . જો શીખી ના તો કે હા તે કેવી રીતે જાય છે આગળ. હ.
હમ્મ.
હમ્મ. પેલે તો એવું હતું કે કોઈ જ આવે તો સરકારી સ્કૂલ છે બાર. એ ઇંગ્લિશ મીડિયમ છે એમાં તો બું ઘણી ફી છે.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
એ લોકો તો સરકારી સ્કૂલમાં જવાનો વિચાર કરીએે છે હવે તો. તે પણ બહુ સારી છે. તે તે સ્કૂલ માં પણ બહુ સારુ શિખવે છે. આપણને શીખવું આ મહત્વનું છે. સ્કૂલ કેવી રીતે ચલાવે છે કેવી સ્કૂલ માં જાય છે આન મહત્વનું નથી.
હમ એટલે ટૂંકમાં બધા એ શિક્ષણ નું મહત્વ સમજવું. જરૂરી છે અને એકબીજાને ભણવા માટે પ્રોત્સા શાન આપવું જરૂરી છે.
હા તો સારુ કીધું તમે હા તો કરવું જ જોઈએ બીજાને પણ પ્રોસ્થાન આપીએ. બીજાને પણ કુછ કુછ પ્રોબ્લમ આવે તો એમને પણ કહીએ તો. તે પણ સારી રીતે શીખવાનો પ્રયત્ન કરશે.
હમ્મ. શિક્ષણથી શું છે કે માણસ પોતાનો હક અધિકાર બધું સમજી શકે છે અને નિર્ણયો સારી રીતે તે સાચો નિર્ણય લઈ શકે છે.
ચાલો પછી બીજાને પણ શિક્ષણ નો મહત્વ કહીયએ. હા ચાલો સારું લાગ્યું તમારી સાથે બોલીને.
થેન્ક યુ.
હા થેન્ક યુ તમને પણ.